શૃષ્
હલો હા જય શ્રી કૃષ્ણ. શું કરો છો?
બસ મજામાં મજામાં. તમે કહો કેવું ચાલે?
બસ અમે બી મજામાં ઓર જમી લીધું કે નહી.
હવ હ જમી લીધું. શું ખાધું તમે?
અરે અમે તો આજે તો બહુ મોડું થઇ ગયું અમારે જમ વામાં આજે તો આપણે કેરીનો રસ ને પૂડી બનાવી હતી. તો કેરી ન ઓહો તો કેરી નો રસ નીકળતા ની કરતા બઉ ટાઈમ થઈ ગયો. ઓર તમારે આય ગઈ કેસર કેરી
શું કેસર કેરી તો ખબર જ નહી પડતી પાકી કેરી કેસર કેરી બધી એક જ જેવી લાગેવે તો ગમે તે લઈને ખાઈ જ લેવાની કેમ કે હવે જવા આવી ને કેસર કેરી ન તો શિયાળો જવા આવ્યો.
અચ્છા એવું હા તો
આવ છે
હા તો આ વખતે ખાવાની કેરીબી ના આઈ ને બરોબર
બરોબર નથી આઈ ખાવાની ની આ ને કેસર કેરી બી નહી આય
એવું તો મેં તો વિચાર્યું જો કે હું તમે ગયા વખતે મોકલી હતી ને પેટી બહુ સરસ લાગી હતી મને તો હું તમને પૂછું હા તો હું મંગાવું તો મને ઓર્ડર આપી દઉં મારી બે પેટી લખી દેજો
મારે અમે વાતચીત કરી હતી ઈ તો આઈ નહી પણ એવું કે ક્યા ફેરી પા કાચી કેરી આઈ કેસરકેરી આઈ નથી. ક્યારે તો કહે છે કેમ કે એ લોકોને બી માલ લાવાનું રાખવાનું હતું. પણ આ ફેરી બહ સારી મળીને અમુકમાં તો બધા સડેલાને સડેલા જ હતા એટલે પછી ના
ઓહો રહેેવા દ રે હા એવી નહી હો કારણ કે, અમારા અયાં તો મહિનો તો ચાલે ને પેટી. તો પછી અ એમાં આવી આવી ખરાબ નીકળે તો મહિના સુધી તો શું
એજ ને પછી મોંઘી મોંઘી પેટીઓ લેવી પઈ એમાંથી ખરાબ નીક કડે તો ભી વાોંધો પડી જાય ને આપણને.
હા હા એજના, ના ભાઈ અમે તો સસ્તું જોઈએ, અને સારું જોઈએ. જે લાગે ને પછી એજ લઈએ ને.
ત તો હ એજ નર બાકી મુ કેટલી ખાટી હતી. કેરીઓમાં કધું ખાવાની ખાઉં બીજા દાડે તો પિમ્પલ થઈ જાય.
અલે આ મારે બી એવું જ થાય છે, હા. હા આ કેરી ખા કેરી શું કે ગરમ. કવાય, તોના એ કે હા કેરી ખાવાથી મારે બી આવું થઈ જાય મોઢા પર ના આવા નીકળી આવે પીમ્પ પળને બધુ. તો મેં તો પછી બહુ ઓછી કર દી.
મેં પોતે ઓછી કર મને આટલી ભાવતી થી મને દર શાકભાજી જોડે ને દાળ ભાત જોડે તો
અલ્યા પણ એજ ના, તો મને બી એજ. કે ભાવ તી હતી પણ હવે શું કરું? હવે ખાઈએ તો હવે આવું નીકળી જાય પણ હવે રોકાય બી નહીં. જોઈ જોઈને કેરીને મન થાય ખાવાનું અમને તો, તો પી એને પછી એકાદ ખાઈ બી લઈએ ચ્યાંથી, પિમ્પલ નીકળી આવે પછી બંધ કરી દઈએ, પછી પાછું ખાઈ ખાવાનું ચાલુ કર દઈએ, હા એવું જ કરું તો પછી શું હવે મન થોડા મારવાનું. કઈ મન તો થાય જ ન ખાવાનું. હવે આજ મહિનો હોય ખાવાનો કેરી નો તો. આવતા મહિને પછી ચોમાસુ. શું લાગી જાય, ને તો શું ઓડા મચ્છર ને
હ સાચી વાત છે, તો ના જ ગમે ને, હવે તો ભાઈ લીચી બી નઈ આઈ હજી સુધી ગરમીઓ જવાઈ લીચી જ નથી આવી કેટલી લીચી
અલ્યા એમ, એમ લો અમારા અહિયાયા તો આવી ગય ચાલુ થઈ ગઈ, આ શું આપડે મતલબ કે જગ્યા જગ્યા નો ફરક હોય ને તો એટલે શાયદ નઈ મળતી હશે, તમારા ત્યાં.
હા એરિયા વાઈઝ હા
જેને જગ્યા વોઇસ મળતી હોય. દૂર દૂર જવું પડે લેવા.
હા, પણ કેરી તો આ વખતે અમે ખાધી જ નથી. જી અને જો લાયા ના, એ કેરી નો આપડે આજ બનાવ્યું કેરીનો રસ બનાવયો કા તો મેંગો જ્યુસ બનાવ્યો.
એ ના ના પાછું તો લાવએ તો ખરા. ફ્લિપકાર્ટ માં જોઈએ કિટમાં બધામાં.
હા હા હા.
આમ જોવામાં લાગે ઓનલાઈન જોવામાં લાગે કે બહુ હારી છે હારી છે ઓર્ડર કરી દઈ હમણાં ઈ જવાની, પણ મંગાઈ ને તો આવી છોડેલી આય ને બધી છોડેલી એક કયા હા ના કીરા નીકળે એમાંથી બોલો.
કેતા તા કે હું તો કેરીનું શાક બી બનાવું છું ને કેરી અ ઓલું, અ શું હા, તો એ કેવી રીતે બનાવ મેં કીધું હું પોચુ કેરીનું શાક, અને આપડે અહીયાં મારેને હું આવીશ તમા જોડે ખાવા હો કેરી ને શાક.
હોઉ ચોક્કસ આવજો આવજો, કેરીનું શાકમાં શું છે. તો જે કેરી ખાવા ની હોયને ધોઈ ધોઈન કાચી કેરી લાવાની બઉ પાકી પણ ના આવી જોઈએ બઉ કાચી બી ના આવવી જોઈએ વચ ચેલીની હોવી જોઈએ, મીઠી અને ખારી એમ. ખાટી મીઠી બેઉ હોવી જોઈએ, અમે તો દાળ ભાતમાં ભી નાખીએ હોય એમાં શું હો સીંગ શાક હ. હો એનું શાકભાજી બનાવીને પાણીમાં ખાંડ ને બધું નાખી ને રાય રાયનો તો અ ઉમ રાઇનો તડકો લગાવ ગારો. પછી ગમે તેમ મડ ચા મુચા નાખો ગમે તેટલા મસાલાઓ એ બધું નાખી ને પેલા તો એને ગરમ પાણીમાં ઓ ઓ પેલી કર દેવાની ઓગળાઈ દેવાની છેજ એવી આમ પોચી પોચી થઈ જાય ને, પછી આપડે જે ચાન્સ નીમ બનાઈન તેમાં મસાલો બસાલ તો બધું નાખીએે એમાં કેરી નાખી દેવાની. અને એને થોડી વાર ગેસ પર ઓગળવા દેવાની.
સા આરું અ તો પઈ સારું તો બન નઈને જોઈશ પણ હું વિચારતી તી કે એક વાર તમારા જોડે આઉને તમને બનાવતા જોઉં. એટલે કેવી બને? પછી હું બનાઉ ઘરે જઉ ઘરે બધાને ભાવે ન તો પછી હું એટલે બનાઉ. ઘરે હો!
હા, બનાવ પ આવજો પેલા અહિયા શીખી લેજો.
હા, હું વિચારતી મારો આવતા અઠવાડિયે જો ત્યાં અ નો લાગે ને તો હું ત્યાં આઈશ તમારા ઘરે બી તાયેમ ત્યાં તમારા સાઈડ મારે કામ હતું થોડું માર્કેટ માંનસ
હમ. બાપા હવે તો ગરમી કેટલી પડે.
ગરમીઓ ઘરેથી બહાર અરે અ આ અ આ અઠવાડિયે જ આવાનું હતું મારું પણ ગરમી ના ચક્કર માં ને હું નીકળી ની શકી. પછી શું આ છોકરાઓની રજાઓ પડી ને હવે ચાલુ થઈ ગઈ તો મારે શું? કે મેં કીધું આ બંને જણા ને પપ્પ પા જોડે જ મૂકી ને અને હું માર્કેટમાં ના અ સાંજે ચાર પાંચ વાગે જ દત
તો ચાર પાંચ વાગે કેટલો ભળ તડકો હોય ની કળવાની ઈચ્છા જ ના થાય.
અલ અલ્યા મારે પાછું ઘરે બી આવવાનું પછી જમવાનું બી બનાવાનું તું ના મેળ ખાય મને તો પ હ હ એટલે શું કે મેં વિચાર્યું કે ભાઈ જતી આવું ચાર વાગે ગ્યા સુધી જતી હ પાછા બે ત્રણ વાગે તો ના નીકળે મારા થી તો બઉ ગરમી અને શું છોકરાઓ બી બંને સુઈ ગયા ત્રણ વાગ્યા સુધી તો પછી એના પપ્પા ઉઠે એટલે જોઈ લેને એ બંને બંને જણા ને અને હું જતી આવ અને કામે જવા કે પ એ છે ને આપડું પાર્ક વગેર વગેરા બગીચો. તો પછી મને વાંધો નહી આવે એટલે બ ત્યાં રમવા જતા રે પછી બંને જણા ઉઠીને તો તમે કુચું કચુંબર બી બનાવો ને
હા એ હવે એ કેવું છે બધું કાંધો હોય ને ડુંગરીને પાઈ ટમાટા ટમાટા ને ટમેટા ને બધા ું નાખી નેાપ નાની નાની બારીક બારીક કાપવાની એ લોકોને. જે જે તમારે કકડીને જે હીરો ને બધ
ટામેટું બી નાખો શું?
ટામેટો ભી હો જે ચુંબર માં હવે જે કાચ ચીગરી હોય ને એ કાચી ને પાકી બેવું મિક્સ હોવી જોઈએ એમ. વચેલી, હા ભાઈ બહ કાચી તો બઉ ખા એટલી જ ક કે પાકીને કાજ ી વચ્ચેલીની હોવી જોઈએ મીઠી અને ખારી.
તો તો પછી એમાં બારીક બારીક કેવી રીતે કપાય કારણ કે ઓલી જે કાચી પાકી હોય એ તો પછી યલો ના થઈ જાય અંદર.
ના થાય, એમાં પેલું મોત મસાલ નહી નાખવાનો મરચા અને નિબુ નાખવાનું પેલું મીઠું બી નહ નાખવાનું.
અચ્છા મીઠું બી નાખવાનું તો પછી મીઠું વગર તો મજા ના આવે.
મરચા ને નિમુ નાખી દો ને તો આ આવી ગયું ને મીઠ સુું નિમુમાં.
એવું?
હ નિંમુ નાખી દેવાનું.
તો એ તો ક ક દ કા ખાટી હે ઉપરથી નિમબુ નાખીએ તો ખાટું ના થઈ જાય?
ના થાય કેમ કે ભાઈ ટામેટા ને ડુંગળીને બધું હોય ને ભેગું. એટલે તો કવું કે એ બધાને, એ હ ઈચ્છા ઉપર પ્રમાણે હોય હું તો નહી નાખતી હું તો લાલ મર
મને તો બહુ ભાવે પણ છોકરાઓને નહિ
તો પેલું મૂકી દેવાનું એ મસાલો પેલો ધનયો હોય ને એ નાખી દેવાનો એનો.
સારું. હા. રોલીલું મી નાખી દઉં હેના. હા એજ તો સારું. તો હું શું કરીશ કે, લીલું મરચું મને તો ભાવે તો હું તો મારી વાટકીમાં ના કાઢી મૂકીશ. મા મારે જેટલી ખાવી તો એ એમાં લીલું મરચું નાખીશ, ને છોકરાઓમાંને નહી નાખવું પછી હ હા એજ. તો એ સરસ લાગે જ. ખાવામાં મને તો હા હા એજ હું વિચારતી હતી, એક તો ગરમીને તો ખબર નહ પડતી શું બનાવ છ?
હાચી વાત ગરમીમાં તો કશું ભાવતું જ નહી, કોઈને નહી ભાવતું.
હા એ તો મેં કીધું ચલો, જમવાનું બનાવું તો વિચારતી શું બનાવું છું? હું વિચારું કે કોચુંબર સાથે રોટલી શેકી દઉ આ લોકાને તો મેં કીધું લાય તમને પૂછું, કેરી કેરી પડે છે, કાં તો કેરી ન શાક બનાવું કાં તો, કેરીની આપણે કચુંબર બનાવીને ને એને કરી આપું. એન સાથે પરા તો રોટલી શેકી દઈશ.
હમ એ સારી લાગે આપણને.
એ તો આપડો આ જેડ જાડો રો રો લોટ આવે ને રોટલાનો,
હા. હા.
એ બરોબર લાગ પશે ન
હો રોટલાનો પછી, ભાખરીનો એ હારો લાગે.
હા. હા. ભાખરી સરસ લાગે.
બાખરી મજ લાગે એમાં. ઘી ને બધું નાખી દેવાનું
તો હું એજ વિચારતી ભાખરીનો લોટ છે તો હું ભાખરીનો બનાવી દઉ સાથે કચુંબર બનાવી દઉ તો હા તો એ બની જશે ને તો સરસ લાગશે કઈ નહી તો હું આવતા અઠવાડિયામાં સમારે ત્યાં ચક્કર લગાવો
હા ચોક્કસ
જય શ્રી કૃષ્ણ હા જય શ્રી